હા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
હમણા તો બધા ઘરે છે એટલે ખુબ જ સારી રીતના બધું ચાલુ રહ્યું છે તમારે કેમ છે બધું ખેતી ને એવી કેવી ચાલી રહી છે
હા અમારા ઘરે પણ બધા સારા છે અને ખેતીમાં તો તમે જાણો છો કે હમણા તો જે ખેતી થઈ રહી છે પરંતુ એટલી બધી સારી નથી થઈ રહી કારણ કે હમણા જે વરસાદના કારણે ઘણી બધી આપણ ટોપિક જોવા મળે છે એટલે ખેતી તો પહેલા જે થતી આપડી સારી એવી હતી હમણાં તો ખૂબ ઓછી થવા લાગી છે કારણ કે પ્રદૂષણના કારણે આપણા જે આપણા ખેતીમાં જે પાક કરીએ છીએ તેને ખૂબ અસર પડે છે પણ જેટલું પણ વધારે દવા છાતી ખાતર મૂકી તો પણ અસર નહી થતું છે એટલે કે જેના કારણે આપણે ખેતીમાં જે પેલા નીકળતું ફળ સારું એવું તે હવા જે ઓછું થવા માંડ્યું છે ને જે બગાડ વધારે થવા માંડ્યું છે કારણ કે વાતાવરણ બગડી રહ્યું છેને જેના કારણે વાતાવરણ ખુબ આપડા ખેતીને અસર કરે છે એટલે કે હવે જે ચાલીુ રહ્યું છે એ ખેતીમાં તો હમ તો અમે ડાંગરનો પાક રોપવા વિચારતો છું કારણ કે વરસાદની ઋતુમાં અમારા ઘર બાજુ અને અમારા ગામડા બાજુ વધારે ડાંગર જ રોપવામાં આવે છે અને ઘણા બધા લોકો તો હવે ડરે પણ છે કે હું આમાં ખેતી કરીએ છે કે નહીં કરીએ કારણ કે એટલોું બધો ખર્ચો એમાં ખેતીમાં જાય છે ને એનો ખેતીમાં જે ખર્ચો થાય એ પાછો મળતો પણ નથી કારણકે ખાતર મૂકવાનો ખર્ચ રોપણી કરવાના ખર્ચ પછ બિયારણા લાવવાના ખર્ચ પઈ ખેતર ફેરવાનો ખર્ચછ પછી કાપવાનો ભાત કાપવાનો પછી ભાત વાલવાનો એ બધાના ખર્ચો આપણેે પછી એમાંથી ન આવકને ઈન્કમ નહી નનીં કરશે પછી શું કરશું એ બિચારા દરેક કારણ કે હમણાં જે ખેતી થશે કે નહી થશે એ પણ વિચાર કારણ કે વરસાદ વધારે પડી ગ તો પણ નુકસાન છે અને પછી વરસાદ પડી જ નથી અને પછી વાતાવરણ આપડો પાક બગડી તો શું કરશું એટલે ખેતી કરોથી બધા લોકો ડરે છે તમારા ગામમાં શું પરિસ્થિતિ છે હમણા
હા ભાઈ અમારા ગામમાં ભી એવી પરિસ્થિતિ છે કારણ કે તમને ખબર જ છે કે ખેતી જે માણસ કરતું હોય તો તેને મતલબમાં વાતાવરણ પર ખુબ જ વધારે નિર્ભર રહેવું પડે જો વાતાવરણ સારું હશે તો કેથી પણ સારી થશે પરંતુ જો વાતાવરણ ખરાબ હસે તો ખેતી કરવામાં ખુબ જ વધારે તકલીફ થઈ જવાની છે હું મારી વાત કરું તો મતલબ અમારી અમારે ત મતલબ ડાંગર ની ખેતી લેવામાં આવી હતી પેલા વખતે પેલા વખતે શું થયું કે મતલબ ખુબ જ વારે એવો વરસાદ પડ્યો અને વરસાદ એટલો બટો પડવાના કારણે શું થયું કે અમારા આખો ડાંગરની ખેતી ઢોવાઈ ગઈ અને ઢોવાઈ જવાના કારણે મતલબ મતલ અમારે આખો નુકસાન જ જવું ગયું જેથી કરીને અમને ખુબ જ વધારેવ દુઃખ લાગ્યું પરંતુ હવે શું કરી શકીએ કારણ કે જે વાતાવરણ પર બધું નિર્ભર છે ખેતીમાં જો વાતાવરણ સારું રહેશે તો જ ખેતી સારી થઈ જવાની છે, પરંતુ અમારે એ એક વસ્તુ સારું થયું કે સરકારે મતલબ એક ફોર્મ ભરવા કહ્યું અને જેટલું પણ નુકસાન થયું એને ફોટો પાડીને મોકલી દેવા કીધું અને જેટલ નુકસાન થયું તે બદલ અમને થોડુંક રાહત મળે એ માટે થોડુંક અમને મતલબ પૈસા, ૈ આપવામાં આવ્યા તો જેથી કરીને એવું થોડુંક સરકાર થોડીક મદદ કરી ખેડૂતોની તો ખુબ જ સારું પડી શકે છે, કારણ કે હમણા હમણાં હવે તે પૈસા આપી જેથી કરીને અમે બીજી વાર ખેતી કરી શકીશું, પરંતુ જો તેઓ પૈસા ન આપશે અમને તો પૈસા ન આપે તો અમે ખેતી કરવાનો વિચારી પણ ના શકતા હતા કારણ કે, આમે પૈસા બીજા પી માંગી નહી લેધેલા હતા તો મતલબમાં જો અમને એટલે આખી ખોટ તટે તો ખેડૂત લોકો તમને ખબર જ છે કે ખુબ જ ગરીબ વર્ગ ના હોય છે, તો ટેલો ના પાસે એટલી પૂરતી મતલબમાં પૈસા પણ ના હતા હો કે મતલબ ખેતી સારી રીતના કરી શકે તો એ માટે આપણે મતલબ એટલુંક કરવું જોઈએ, અને ખેતી સારી રીતના થાય એ માટે આપણે એટલાક સરકાર કદમ લઈ શકીએ, અને ખેડૂતો માટે એટલુંક તો ભલું કરી જ શકી જેથી કરીને ખેડૂતો સારી રીતના ખેતી કરી અને ખેડૂત આપડા દેશમાં ખુબ જ વધારે જરૂરી છે, અને આપણા દેશને એટલો કૃષિ પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપણા દેશમાં ખુબ જ વધારે એવી ખેતી કરવામાં આવે છે, તમને ખબર જ છે કે મધ્યપ્રદેશ જેવા દેશોમાં ખુબ જ વધારે એવું મતલબ ઘઉં ની ખેતી કરવામાં આવે છે. અને ગુજરાતમાં પણ ડાંગરની ખેતી ખૂબ જ વધારે મોટા પાય પર લેવામાં આવે છે, અને આ કેરીઓની તો તમે પૂછો ને કે વલસાડ જેવા શહેરોમાં ખુબ જ વધારે કેરીઓ પ્રખ્યાત કેરી કહેવામાં આવે છે, કે વલસાડની પ્રખ્યાત કેરી જેથી કરીને કેરીઓ મતલબમાં ખૂબ જ વધારે આપણા વલસાડમાં પણ વેચાતી હોય છે, અને મતલબમાં કેરીની પણ અમે ખેતી કરીએ છીએ તો કેરીમાંથી પણ ઘણા એવા મતલબમાં સારા પૈસા મળી જશે, પરંતુ તે બાસણ પણ કેટલીક બધી મહેનત છુપેલી હોય છે, અને તેના મતલબમાં કયું ખાટર લખવું કયું મતલબમાં કોથરી પહેરાવી અને જયારે પણ આપણેે માર્કેટમાં લઈ જઈએ, તો માર્કેટમાં ક્યારે કેટલો ભાવ મળશે તો તે બાબત પર આપણેે ખુબ જ વધારે ધ્યાન આપીને કેરીનો મતલબમાં હાર્વેસ્ટિંગ પણ કરવામાં આવે છે, અને કઈ જગ્યા કઈ માર્કેટમાં વધારે મળશે તો તે બધું પણ આપડણે નક્કી કરવાનું હોય છે,
હા તમારી માટે એકદમ સાચી છે, એટલે કે ખેડૂતોને આપણે ઘણી બધી સરકાર સહાય આપવી જોઈએ કારણ કે, ખેડૂતો આપડા ખેતી એટ ખેડૂતો ખેતી કરવાને છોડી દેશે તો પછી આપડા દેશમાં અનજ ક્યાં ત્યા હશે એટલે કે ખેડૂતોને હવે જે પણ ખેતી કરે છે, તેને યોગ્ય પ્રકારની સલાહ એટલે કેગ પ્રકારની સરકારી યોજના આવશે એટલે કે આપવી જોઈએ અને વધારે ને વધારે એ લોકોને મળવી જ જોઈએ એટલે કે મામારે તો જ કેવું છે, એટલે કે હમણા તો અમારા ઘરે તોમ તો બધા લોકો ખેતી કરવા તો વધારે જાગૃત જ છે, કારણ કે, જે અમારા ઘરના માતા પિતા છે તે તો મોસ્ટલી એમ તો ખેતી કરે છે, અને જે ખેતીમાં જે શાકભાજી છે, આ ઘણા બધા પ્રકારની રોપે છે, અમે મોસ્ટલી ઘરે શાકભાજી અમે એટલે કે અમારે જે ઘર શાક બને છે મોસ્ટલી અમારા ઘરની જાકભાજી હોય છે, અમે બહાર થી લાવીએ જ નહીં એમ એકદમ સારી રીતે બનેલી અ ઘર માટે બના એટલે રોપએીએ ને કો વજ જે પણ છે, એમ એટલે કે મારે તોજ કેવું છે કે હવે ખેડૂતોની સંખ્યા ઘટવા માંલી છે કારણ કે, હવે તો અમે વચ્ચે તો ઘણી બધી અફવા એટલે કે અફવાઓ નથી, પરંતુ સાચું જ હશે કારણ કે જે પંજાબ છે, પછી ઘણી બધી જે મોટા મોટા જેલુસ છે, ત્યાં એવું પણ જોવા મળ્યું હત કે પાણીને કારણે બધા જે ખેતી કરતા જે ખેડૂતો ત્યા હતા ત્યાં અમુક લોકો ત્યાં પોતાની જણ પણ ગુમાવી દીધી અને આત્મહત્યા કરી ગયા કારણ કે પાણી જ નહી રહ્યું અને એ લોકોને સહાય પણ કઈ નથી આપી અને એ લોકોને પોતાના ઘરનું ચલાવવા માટે પણ કઈ મળલ્યું જ નથી એટલે આવું બધી એ લોકો પું લઈ લે છે, એટલે કે સરકારશ્રી એ યોગ્ય પગલા લેવું જોઈએ કે આપણા દેશના જે બધા જે પણ બધા જ ખેડૂતો હશે તે લોકોને સારી એવી સહાય આપવી જોઈએ અને ખેતી પ્રત તે યોગ્ય રીતે લોકોને સરકારી યોજનાની લાભ મેળવો જોઈએ, અને આવા એટ કે જે પણ આપણા જે ગામના એટલે જે દેશના બધા ખેડૂતો છે, તેમના ઘરે જોવું જોઈએ અને યોગ્ય પ્રકારની સરકારી યોજનાનો લાભ આપવો જોઈએ કારણ કે, આવી બધી સમસ્યા થવાની જ છે, અને મારે તોજ કેવું કે ખેડૂતોને આપણે જેટલી સંખ્યા વધારશું તેટલું જ આપણા માટે સારું છે, કારણ કે બધા ખેડૂતો અરા ગામના જે ખેડૂતો હતા પેલા એ તોવે મોસ્ટલીવે જોબ કરવા માંડી રહ્યા છે, એટલે કે જોબ પર જાય છે એટલે કે એ લોકોને એવ લાગે છે, કે ખેતીમાં જે પ આવક થતી તે નથી થતી. અને સરકાર પણ એ લોકોને સહાય નથી મળતી સહાય પણ નથી આપતી ને સરકાર પણ જે પણ નુકસાન થાય એટલે કે પાકનું તે પણ પછી ફોર્મ ભરવાનું તે પણ અમને જાણ પણ નથી કરતા એવું કહેવામાં આવ્યું છે, એટલે કે અમુક પરિવારને એવું નથી મળતું ને અમુક પરિવારને મળે છે, તે લોકો જાણ કરવી ખુબ જરૂરી છે અને ઘરે ઘરે ઇન્સ્ટ્રક્શન કરવું જોઈએ તમને મળી છે કે નહી મળી છે, યોગ્ય રીતે એ લોકોને પૂછવું જોઈએ, અને પછી એ લોકો આવી બધી પ્રકારનો આપણેના એ લાભ આપવો ખૂબ જરૂરી છે, કારણ કે ખેડૂતોની રશે તો પછી આપણા કીધું કે આપણા દેશમાં જ ક્યાંથી આવશે એમ તમે હમણાં કીધું હમણાંતો કેરીની સીઝન ચાલી રહી છે, એટલે અને અમારા અમારા પણ જે પિતાશ્રીએ એમ તો બેત્ર્રણ વાળી રાખેલી છે, ત્યાં હમણા તો કેરીની સીઝન પટવા માંડી છે, અને કેરી પણ પડી ગઈ છે, અને સારી મ કેરી થયેલી હતી પરંતુ અમુક કેરી તો તમે જાણો છો કે વાતાવરણના કારણે બગડી પણ જાય છે, કેટલું પણ આપણે ખાતર નાખીએી તો પણ તો બગાડવાની ક્ષમતા ખુબ વધારે થઈ રહી છે, કારણ કે, વાતાવરણના ફેરફારના કારણે આપણને આવું બધું જોવા મળે છે, અમે તો જે ખર્ચો કરેલો વાડીઓમાં જેમ કે છાંટવાનો ખર્ચો પાંચ છ વાાર છાંટવા આપડે પડે જ છે, જેના કારણે જે મોર બેસે છે, અનેને સારું આપણને ફળ મળી રહે છે, અને ત્યાં આપને ખાતર નાખવાનો ખર્ચ અને કોસરી પહેરવવાનો ખર્ચ ઘણો બધો થઈ જાય છે, એટલે કે આપડે એ ધ્યાન રાખવું જો એ ખર્ચો આપણે નીકળી આવવો જોઈએ અને આપણને કોઈ લોસ નહીં થવો જોઈએ પણ અમુક વાર અમને થઈ પણ છે કારણ કે, આપડણે આટલું બધું છાંટીએીએ અને તો પણ આપણને એટલું બધું સારી ઈન્કમ નથી મળતી એટલે કેરી નહીં આવે એમ કારણ કે અમુક મોર મરી જાય છે, અને વાતાવરણના કારણે વરસાદ વલો પડવાથી આપણને જે ફળ છે તેને પણ નુકસાન થઈ જાય છે, એટલે આપણે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણે આવી જે પણ ખેતી કરીએ છીએ એટલે આવું તો થવાનું જ છે, કારણ કે વાતાવરણનાં કારણે કે પછી આપણા જે ખેતી કરીએ છીએ તે એમાં અસર થવાની જ છે, શું તમે તમારા ઘર બાજુ તમે એટલે તમારા પરિવારો કે પછી તમારા ગામના બધા બીજા પરિવારો આંબાવાડી તો રાખેલી જ હશે શ તમે આંબાવાડી રાખેલી હશે પણ ત્યાં બધ એટલે કે મોસ્ટલી એમ તો સારી અમ બધાને કેરી થઈ છે, અ હમણા તમારા જે તમે કેરી એટલે કે આંબાવાડી રાખેલી છે, ત્યાં કેરી પડી ગઈ છે, કે બાગી છેજ
હા, ભાઈ હમણા તો અમે હાર્વેસ્ટિંગ કરી નાખી છે, કારણ કે મતલબ હવે એકદમ વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે, જો વરસાદ આવી જશે ને તો આખી કેરી ના ભાવ બધા ડબાઈ જવાના છે, જેથી કરીને છે ને અમે હમણાં હમણાં બધી કેરી પાડી રાખી જેથી કરીને અમને ખુબ જ સારો ભાવ પણ મળી ગયો છે, પરંતુ જો આપણે પછીથી હવે કેરી પાડીશું તો આપણને ખૂબ જ ઓછો ભાવ મળશે જેથી કરીને તમે પણ જલ્દી જલ્દી કેરી પાડી નાખશો જેથી કરીને તમને પણ સારો ભાવ હમણાં હમણાં મળી જશે, પરંતુ પછથી ભાવ સારો મળતો નથી અને આપણી માર્કેટમાં તો તમને ખબર જ છે કે ખુબ જ ઓછો એવો ભાવ આપવામાં આવે છે, અને આપણે જે દૂર જગ્યા છે મતલબમાં તો ત્યાં આપણને સારો ભાવ મળી રહે પરંતુ આપણે ત્યાં સુધી જવાનો આવવાનો ખર્ચામાં આપણે ઘણા પૈસા લાગી જતા હોય જેથી કરીને આપણે આપણા માં જ આપવું પડે છે, આપણો માલ અને મતલબમાં તમે જે કેરીઓર રોપો છો તો તેમાં મતલબ તમે કેટલી વાર છટાવો ટીબટ ઉપર મારે તમારી પાસે થોડુંક જાણવું હતું કારણ કે છટાવવાનું એવું બધું જે હોય છે તો ટીબડ ઉપ મારે તને થોડુંક જણાવવું હતું કે અમે કેટલું સા તમે કેટલો સદો છો અને આપડી બધી કેરીઓ પર કેટલોક ફરક છે, તો તે બાબત થી આપણને થોડો ફાયદો થઈ શકે અને મતલબ અમે જે ડાંગર ની ખેતી લીધી છે તો ડાંગર ની ખેતીમાં પણ મતલબ તમે કયું ખાતર નાખો સાનય ખાતર જ વધારે નાખો કે પછી બીજું યુરિયા ખાતર પણ નાખો. એ બધી બાબત પણ મારે તમારેથી થોડીક જાણવી હતી.
હા એટલે કે અમે જે મોસ્ટલી એમ તો જે છાણી ખાત ઘરનું નીકળે છે, એમ તો અમારા જે દોર છેનું તે જ અમે નાખીએ છીએ, અને હમ એમ તો સારું એ અ હમ તો કેરી મળી છે, અને સારી એવી કેરી નીકળેલી જ છે અને તમે જાણો છો કે હવે તો છાંટવાટ પડે જ છે, છાં વિના આવતું પણ નથી પહેલા તો આવતી બધી કેરી સારી રીતે કુદરત રીતે પરંતુ હવે તો છાટ નાખવો જ પડે છે, કારણ કે હવે તો વાતાવરણ ના કારણે આપણે તો હવે ચાલવું જ પડે છે, કારણ કે હવે તોટેકજી ટેકનોલોજી નો જમાન આવી ગયો છે, કારણ કે હ કુદર રીતે કઈ થતું જ નથી. જેને દવા છાંટવામાં આવે જ છે, સારું મળીએ પાછા હવે તો ઘણી બધી ટેકનોલોજીની બધી આપણા દેશમાં આવવાની છે તેના વિશે પાછા આપણે વાતચીત કરીશું.
હા, ભાઈ ચાલો મળીએ.